હ
અવાજ આવે છે
હા હા આવે છે એકદમ પ્રોપર અવાજ
શું કરો અત્યારે
અલા હું તો બેઠા બેઠા ફૂલ કંટાળો ખબર જ નથી પડતી કે હું જોઉં હું નહી આમ બધું જોઉં ને એટલે એવું જ લાગે કંટાળોમ કઈકે ને નવું જોવું એ ક પછી એને બહુ પેલા જોતા હતા ને એવું કઈક જોવાની ઈચ્છા થઈ જાય ફૂલ
એ સ્ટોપ છોટ જાટ હો
કાર્ટૂન એટલે હા ઈ ઈ એક જ એવું હો કેને જોયેલા ને જોયેલા એપિસોડ જો ને તોય કંટાળો ન આવે
હા કાર્ટૂનની મજા જ આવે જોવાની
કાર્ટૂન હાથ કાર્ટૂન હાાઈ જોવ જ જેવુંમ કયા કાર્ટૂન જોય નામે હજી યાદ કરવો પડશે હવે તો બઉુ ટાઈમ થઈ ગયો કાર્ટૂન તો એને તો
ટોમ એન્જેરી છે પોગોમાં પછી છોટા બીન છે મિસ્ટર બીન છે હ કાર્ટૂન આવતા પેલા તો
ટોમ એન્ડ જેરી ના ઈ મસ્ત એપિસોડમ જ કે બાયઝ બાયઝ કરતા હોય આખા એપિસોડમાં
હા
હા અને અને ટોમ એન્ડ જેરી માં એક ઓ કૂતરો આવતો ઈ નું નામ હું અતુ
કાંક તો હારુ હતું મન યાદ નથી બોપ નહી બોપ તો જ ના
આપડે તોમે જે મા ઈતો બે હારો ઈ પણ ઓલા ઊંદેડાનો પક્ષી લીધ ચેરીનો.
હાવ. મજા આવ એના જૂના એપિસોડ એ બો મસ્ત ટો મેન જેરીના.
હમ તો મેન જેરી હા હારું કાર્ટૂન એના પછી કયું કીધું તું પોગો ઉપર કયું
છોટા ભીમ છોટા ભીમના એપિસોડ એક નંબર હતા બ જાય.
ઈવ ઈમા મન જુના ગમતા હતા નવ આવતા હતા એ જામતા જહતા.
ગિરમાડા વાળા અને દમિયાન વાળા અને.
જેના હારાઆવતા બધા
કીરવાળ ને આખી સીડી છે ચોટા ભીમાં માં ચો ટા ભીમ રાજુ જગ્ગુ ચુટકી ઢોલું બોલું કાલ્યા કિચક. હિન્દૂ મતિ હીન રાજા ઇન્દ્ર વર્મા.
ભઈ કીચક હારે એક નાનો આવતો કઈ કોણ એ નામ
કઈક તો હારું નામ હતું એમ ભૂલી ગયો
હા એવું હોય પછી પછી કોણ એટલે ટૂન ટૂન મોસદ રહી ગયા.
હા ટુન ટુન ન ઓલી જાદુગર ની
એના અઈ ચૂડેલ
હા પછી એક ઓલી ભીમની ઓલી ઈચ્છા વાળી ઓલી કયું નામ તો ભૂલા ગય ની. ધ્યાનમાં બે તન ઓલી પ્રગટ થાય
હા ઈ કોક ને મામાં કેતો તો.
હ.
એઈ હતી એના પછી કોણ હતું બીજું એટલે આ ઓલો સૈનિક ત્રિકોણ મોઢા વાળો.
ઘર મોઢા વાળો
એના વસી. કોણ આવતું બીજું અભિ ચાચા.
અભી ચાચા.
ડોક્ટર તમ કે તો.
તો પછી ઓલા કાલિયા ના મામા ઓલા મુંબઈ વાળા.
નો મામો હ પાય.
ઓમ બા બોલ તો અપન વડાપાવ
કાલનો મામો જોરદાર હતો એના પછી વિલન માં તો ને. કદક ડાક
ગણા હતા ડાકુ મંગલજી એલું. ચીક ડબાક
આઈ છીંન્ટ પાકડોમ ડમ ઈયો તો. કેટલાયા હતા એ બધા તો એ ઓલો કરતો ને કઈને રેતો ના પૂતળા બનાઈ
હા એતે રેતી ના પૂતળા બનાવે એ ગુફામાં રે ઓલી રેતીના
હ એટલે ગુફાથી એક યાદ આવ્યો ખબર ઓય કેતો હતો કે ખુલ જા સિમ-સિમ વાળો? હા હા હ હા એના પછી હ છોટાભીમ છોટભીમ પછી કેવું કીધું બીજું?
બીજું આપડે છોટા ભીમ હતું અને ટોમ એન્ જેરી હતું મોટું બતલું એવું બધા.
હા મોટું પતલું કોણ કોણ આવતું ઈ ના જૂના એપિસોડ હારા હતા નવા નથ જામ્યા.
હા પછી એલો હવાર હવાર માં ખબર મોટું પતલુંમાં મોટું પતલું ચિંગમ.
આ ચિંગમ ચિંગમ ચિંગમ અને એના પર બે ઓલા એવા હતા ઓલા ઓફિસર.
હા.
હંગમ ના બાપા કોણ ઓલે બબલ ગમ પછી
ડોક્ટર ઝટકા ગસી સીતારામ.
બીસ ચાલકાતો દૂરબાવા વાળો.
હમ એ બધી વાત માં વીસ દુરભાવ.
પછી ઓ ઓ લોકો જોહન બનેગા ડોન એ. એટલ આ એ ઓલો તો થોડો મસ્ત હતો.
હમ.
નંબર ટુ તોતડો હતો ના નંબર વન તોતડો હતો ઓલો ઘડીમ સહી નંબર દો?
હ.
હા અ આજ બેન એ સિવાય કોઈ એટલેાઈ એમાં એક બાજુ બોક્સર રહેતો કા એક?
હા બોક્સર ને ઓલો ચાય વાલા.
હા ચાય વાત સમોસો ખાઇ.
હા.
હમ હમ એના જુના હારા નવા ને એને પસી કયો
પછી જ એક અવાર અવાર માં બહુ હવાર ટ્રેન વાળો આવતો થોમસ એન્ડ ઇસ ટ્રેન્ડ.
હમ અરે તો બઉ જો ઈ રીતે અને એક હર બીજો એક ટ્રેન વાળો આવતો તો ઓલો જગીશ
હા.
હા એવી બઉ જોયા એમાં જ બઉ કે એના બધા ગેઇમા. થ
પછી એની પેલા એ બહુ એ 'ગલી ગલી સીમ સિમ' વાળું આવતું.
હા, હા.
'ગલી ગલી સિમ સિમ'
હોય. હમ, હમ. એ. આ તો ઓ ગઈ અંદર, કોક્રોચ.
હા, એ તો હતું જ. તો બહુ ગયું.
એનું તણ વાર ડબ થયું. એમાં તણે ત્રણ વાર 'કોકરોચ' ના નામ અલગ રેખા રે.
હા.
આવતી. પેલા માં શું હતું? ઓલો હતું. ઓલો હતો. ચપલો, પપલો, ટપલો.
હા.
એના પછી ઓલું માર્કી ડીડી અને જોઈ.
હા, અને પછી છગન, મગન, ગગન.
હા, છગન, મગન, ગગન પછી તો
હા.
એમાં પછી કોણ એક યોગી હોય? છે કોઈ
ઓલી.
હા. ગોલી હોય, પછી બોબ હોય. પછી કોણ હોય એમ?
પછી દાદી આવે છે, ઓગીની દાદી.
પછી પછી એકને બે નહીં આવે, કોણ હોગ? ના, હોતું? ના, એ તો નવામ હતું. ઓનું નામ શું હતું?
આ ન ખબર.
અચ્છા, એવુ? મને. હા. એના પછી હું આવ છું. લઈને જવું તો કહો, કાઢ્યું છે. તો ડોગન ડોન. ડોગી ડોન કે શું ના હતો? હ, પકડમ પકડાય. એમાં કોણ આવતું?
પછી એક આ કૂતરો હતો ડોગ.
હા, એ બલ્લુ.
બલ્લું બલું
છોટું મોટું પતલું
હ
એમાં એટલા જ આવતા હતા.
હા અને ઓલામાં પછી રોલ નંબર ટ્વેન્ટી વન
હ એઈ તો આય ક્રિષ્ના અને એનો સર એ બે બાય જ આખો દિ
કની રોજ નવી ચાલ ચાલ રોજ નવી ચાલ
હમ ઇ ન પછી હુ આવે
હ પાતાલ લોક માંથી બોલાવ જ ઓલા
પફી
પછી ઘણા આવે બીછ
પછી આપડે ડોરમોન મેન તો
તો રમોન હા ઈ તો
કી ના તો વધે વધે મસ્ત કારણ કે ડોરીમોન હોય, નોબિતા હોય, સુનયો, ચિયાન, ચીજુકા, ડેગી સુગી
હ
પછી કોણ ઓલો શિવાસી આવે ડોરેમી આવે
હ
તણ મિની ડોરી
ડોરા ડોરા હા
હા એના પછી ખબર ડોરે ડઢોરે મોન નું દેખ રીમેક બનાવ્યું તું ઓલો કીત રત શું
એ માંન નથી ખબર
અરે એના જેવું જ બનાવ્યું હતું, ઈ માંય આ બધા જ એટલેને શું કે આવી રીતે સેમ કેરેક્ટર હતા પણ એને દેખાવ લુક્સ અલગ હોય નામ અલગ હોય ઈ બહુ મસ્ત હતું.
બરાબર
એપિસોડ માં જ બતાવે હ કેને આ શૂનિયરર્યો ને એના કકા એના કાકાનો છોકરો હકીત રહે છો
અચ્છા હા હા
હા એટલે ઇ સ્ટોરી એના પછી પછી ખબર એના જેવ એક બીજુંખ હતું ઓ અલ્ટ્રા બી
હા હા હા ઈ
છોકરો ઓલા ઉપર શું કે બતક જેમ બેન ઉડતો હોય.
પછી પોગો ઉપર મોડી રાતે તકેસી કાર ચલાવતો ખબર હ
હા ઈ તો યાર તો બઉયો સો જ મસ્ત હતો એનો સીઝન ટુ હમણાં ભુવન મે ડપ કર્યો એ મસ્તતું તો કેશશ કસલ તો
છી ઓલું ભુલ ભુલયા વાળું જોરદાર હતું દરવાજા ખોલીને બહાર નીક
હમ એમાં એટલે અ ક્યારે ખબર ઓલા આપડેમ છ બાજુ હોય ને એવું એટલે ગોળ આવતા હતા ને ભૂલ ભૂલૈયા માં
હા
આપણ પણ એમાં સૌથી વધા ઓલા મજા આવતી ચોરસ આવ તનીમાં
બોરસ હા બરાબર
બે આવતા ચોરસ ગ અને છેલ્લો રાઉન્ડલે એ એના મેં જોયું તું ટોટલ ક છે ને એકસોને આડત્રી ના એકસોને કેટલા હા એકસોને આડત્રી એપિસોડ જેમાંથી ને આઠ દેવો એપિસોડ કે જેમાં આઠ લોકો જીતા એની સિવાય કોઈ જીતું જ નથી ત્યાખ ગમ
ઓહ
અને હૌથી માં ખતરનાક જીતવાળી સૌથી પહેલી ગેમ જ હતી કારણ કે હેને તેતરી એપિસોડમાં હ ને પેલી એપિસોડ એવો હતો તેત્રી મોતે તેમાં માંડ માંડ જીતા હોય
બરાબર હા કોઈ ટપ બહ હતી
હમ એના ભાઈ ખબર ઓલું નીજા હથોડી
હા
એમાં કોણ જ થોડી સીજો સીસીીવાનો કેની સી એની મા વાપ કોણ હોયવી તો એનો સાહેબ હોય અમારા હોય કયો હોય યુમી કોઈ
હા પછી મિસ્ટર બેી ના આપડું
હમ એટલે એ મિસ્ટર બેન નું નામ લીધું હાર વાોલો હવે તો મિસ્ટરબન જોવા જવું હું તો
હા રો
હા